હલો
હા બોલો
કે કેમ છો
બસ મજામાં તમે
હું બી મજામાં છું
હમ કેમ યાદ કર્યા
બસ એમ જ યાદ આવી આજે કોલેજ ના સ્ટુડન્ટસને ફરતા જોયું તો કોલેજ લાઈફ યાદ આવી ગઈ
હ હા
કેવું ચાલે તમારું કોલેજ લાઈફ
હાલ તો બસ મજામાં છું અને આપડે તો આમ કહીએ ને કે કોલેજ જીવનને માત્ર ડિગ્રી મેળવવાનો આમ સમય નહતો પરંતુ જીવનને સમજવાનું સપનાઓને આકાર આપવાનો અને પોતાના વ્યક્તિત્વ ને ઘડવાનો સુવર્ણ સમય હોય છે
હા બિલકુલ બિલકુલ
હા
તમારી મત કોલેજમાં કેવું હતું બધું
બસ સારું હતું આમ બોલો બોલો
કઈ નહીં અમારા કોલેજમાં તો હવે જુનિયર્સનું એડમિશન થશે લોકોને બધા નવા નવા પ્રોગ્રામો જોવા મળશે
હા એ પણ સાચી વાત છે કે જયારે નવા નવા વિદ્યાર્થીઓ આવે કોલેજમાં અત્યારે ઘણા પ્રોગ્રામો યોજાતા હોય છે કોલેજમાં તો બોલો બોલો સંભળાય છે આવાજ હાલો હલો હલો હલો